હાય અવાજ આવે છે
હ મને મને તમારો અવાજ આવે છે
તો આજે આપડે હા આવે છે ને હવે? તો આજે આપડે સો કામ શોક ને કારકિર્દી બનાવી યોગ્ય છે કે નહી હેના વિશેે વાત કરીએ બરોબર?
હા, મારા મત નમણી શોખ ને આપડે કારહદી બનાવી ખુબ સારી વાત છે. કે જેને આપડે જે કામમાં દસ હોય, એમાં જ જો આપડે કામ કરીએ તો એનામાં આનંદથી આપણે કરી શકીએ અને કામ કરવાની મજા પણ વધારે આવે.
હા એ વાત તો તમારી સાચી છે કે જો અચ્યાર વાતમાં કે એમાં આપણને રસ હોય એમાં આપણને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું આવે તો આપડે ગમે પણ ખરું. અને આપણેે મન લગાવીને એ કામ પણ કરીએ ઓમ પછી ના થાય એ.
પણ ખાલી આપડે શોખ જ પૂરો કરવો એવું નહી. તો આપણને એમાં સારી એવી આવક મળી જાય કે ભવિષ્યનું આપડું વિચારેલું હોય કે ભાઈ ભવિષ્યમાં આપણને એનામાંથી કાક ફાયદો થશે. તોજ આપડે કામ કરવું જોઈએ ને આપડો સોગીંગ પૂરો કરવો જોઈએ.
હા એ વાત તો તમારી સાચી છે કે આપડે ભવિષ્યનું વિચારીને આ આગ આગ ળ વધવું જોઈએ શોખ પૂરો કરવો જોઈએ ના પ કરવો જોઈએ એનાથી. અને આપડે જોઈએ તમે જોઓ કે દરેક શોખ હોય આપડા, તો એ દરેક શોક માન કારકિર્દી બનાવી શકાય કે પછી કેટલાક શોખ એવા જ હોય જેને એજ શોખ ના કારકિર્દી બ કર
ના ના આજે તો જો કેટલા મધા ઓપ્શનો આવી ગ્યા છે ધારે કે આપડો ફોટા નો શોખ હોય તો ફોટોગ્રાફી કરી શકીએ અને તડ એન્ડિંગ માં જા હાલતું હોય કે બધા યુટ્યુબ ની અંદર બ્લોગ બનાવેરા કે પછી ગેમિંગમાં ગેમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો પછીની યુટ્યુબ ચેનલ બના વી શકો છો. અને અત્યારે બધ ગાવાનો કે એનો શોખ હોય તો પહિ સંગીતમાં ને એમાં પણ કરી શકાય. પછી, કોઈ પણ માર્કેટિંગ નો શોખ હોય મા ર્કેટિંગ મેનેજમેન્ટ ને કેટલા ગોડ્સ આવે તે એનામાં પણ આપણે એ મજા શોખ હોય કે આપણેને જે વધારે ઇન્ટરેસ્ટ હોય તો આપડે એનો વ્યવસાય નો ઉપયોગ લઈ ને અને આપડે એનામાં ઇન્ટરેસ્ટ કરવો જ જોઈએ, અને એમાં આગમમ વધું જોઈએ.
હા એ વાત તો તમારી સાચી, પણ તો એનાથી ફાયદાસ કેટલા થઈ શકે એમાં યુશ?
ફાયદા ગણા થઈ સકે ધારો કે મને ફોટામાં શોખ છે તાનો અને મું એ ફોટાનો પોટાની પાછળ એટલી બધી મેહનત કરું કે લોકોને બધાને વધારે ગમી જાય. એવું નહી કે ખાલી શોખ શોખ માટે જ ફોટા પાડી દઉ. પછી એનું આ બધૂ કામમાં ઉપયોગ લેવો જોઈએ તો એ આપણેે સફળ જ થઈશું એના પાછળ.
હા, તો જ તો હવે દસમામાં ધારોક દસમામાં છું અને મને મેથેમેટિક્સ વધારે ફાવે છે. અને એરુ મને ગમે છે તો પ છી શું મારે કોમર્સ લેવું જોઈએ એવી ત્યારે એવી રીતે શોક ઉપર આગળ કારકિર્દી બનાવામાં આપડે આગળ વધુ જોયે ક શું કરુંવુ જોઈએ?
હા એ તો તને કરવું જ જોઈએ ને જો તને ઇન્ટરેસ્ટ જ છે કે ભાઈ ત મેથેમેટિકસ કમ્પ્લલીટ જ આવડે છે, ને એનામાં તને વધારે ઇન્ટરેસ્ટ છે, તો તે સી એ ના કોર્સ છે, ને એવા કેટલાય કોર્સ છે. અને તે જની સાથે સાથે કોમ્પ્યુટરમાં શીખી લેવું જોઈએ અને એનો સ તો થોડો ઘણો હોય ને અ્યારે એટલા બધા કોર્સ થઈ ગયા છે ને મેથેમેટિકસ ના તો એ પણ સારું જ છે ખોટું નથી કાઈ પણ પછી એના પાસે ત મહેનત કરવી જોઈએ ફૂલ લ એક જ વિષય પાસે વધારે
પછી એવું નહિ ખાલી એક જ વિષય બીજા બધા વિષય પર થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં મેથેમેટિકમાં સરળતા રહે.
હા એ વાત તો તારી તમારી સાચી વાત છે કે બધું વિચારીને મારા આગળ આગળ વધવું જોઈએ બરોબર ને
હા એતો વાત તમારી સાચી જ છે ને
અને જો આપડે જે કોઈ શોખ ઉપર આપડે આગળ કારકિર્દી બનાવવા ઈચ્છીએ છીએ એમાં પરિવાર નો સહયોગ જરૂરી છે કે પછી પરિવાર ન સપોર્ટ ના મળે તો પણ આપણે આગળ વધી શકીએ.
ના એવું નથી પરિવાર્ય સપોર્ટ તો હોવ જ જરૂરી જ છે ને એ કોઈ પણ કામ પરિર્યા વગર થતું જ નથી એને કંક શોખ હોય કઈક વસ્તુ લેવી હોય હજી તુ કશું કમાતો ના હોય અને પરિવાર ન સપોર્ટ ના હય એનામાં આગળ પણ ના વધી શકે હા એવું નથી કે પરિવાર ખોટો સપોર્ટ હોય અને અને પડ‌ પાડીવાર ને એવું પણ હોય કે જો તુ એમની અંદર કે બધા આમાં જધું કાક સ ધરાવતો હોયટ જ નમા માંગતો હોય તો પરિવારને એમ પણ થતું હોય કે ભાઈ આમાં શું આગળ કરશે એવું પણ થતું હોય પરિવારન તો એ પરિવાર સપોર્ટ એ ન ના હોત તોય પણ તારે એનામાં પૂરેપૂરી મહેનત કરીને પરવારને બતાવવું જોઈએ કે ભાઈ ના આની અંદર મારો શોખ હતો હો મેં એ પૂરું કરીને બતાવ્યું. આવું પણ થતું હોય છે.
હા એ વાત તો તમારી સાચી છે કે આપડે જે શોખ હોય તો પછી આપડે સારી આવક એવા શોખ આપડે વિચારવા જોઈએ એમાં શું કેવું
હા એ તો વાત સાચી છે ને કઈ કે હવે આપડે મોટા થઈશું એટલે પછી આપડે તારીને બધું આવી જશે. અને જો કમાતા જ નહી હોય તો ખાલી શોખ શોખ માં ક્યાં થવાનું નથી ને ભવિષ્યમાં કારણ કે આપ પરિવાર પરિવારના ખર્ચા હોય, ઘરના ખર્ચા હોય
ઈ જાય એના સિવાય પર્સનલ ખર્ચા હોય તો બધા પુરા સેમજ કરશું જો ખાલી આપડે શોખ જ કરશું તો પૂરા એટલે એ સારી આવક એનામથી જ ઊભી થાય. આમાં એવુંય કે આપડે જેમ વ્યવસાય સારો હો ગમતો હોય મજા આવતી હોય કામ કરવાવામાં આનંદ મળે તો એક કામ વધુ સરળતા ની અને ફાસ થઈ શકે મારા ખયલડી
હા એ વાત તો તમારી સાચી છે અને મારે પણ એવું છે જો નયા નયા આવી રીતે યુજ ત વિડિયા અનેને સોર્ટસને એવું બનાવવું વધારે ગમે છે બરોબર પરંતુ મારા ઘરેછ મમ્મી મ્મી પપ્પા ને એ બધા કે કે આમાં કઈ ના થાય ને આમાં આપે ના પડાય ને ખોટો ટાઈમ બગાડવાનું થાય ને એવું બધું કે છે તો પછી મારે શું કરવું જોઈએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ.
હોવે હ તે ઈમ નમ પણ પરિવારને થોડું વેચાવાની જરૂર પરિવારને થોડ સમજાવવાની બન જરૂર છે કે પછી એવું નથી હોતું કે ખાલી શોખ એ આપડે શોખ, માટે જ ઉપયોગ થાય. એ આપડા ભવિષ્યના વ્યવસાય કે નોકરી માટે પણ એ ઉપયોગ થતો, જ હોય છે.
હમ્મ એટલે આમાં કેવું છે, ખબર છે, કે મારા પપ્પાનું કેવું એવું છે. કે જો તમે આવી રીતે, જો બધા યુટ્યુબમા, વિડીિયો બનાવેને એ બધું કરે તો પછી લોકો દેશમા કામ કરવા વાળા ઓછા થઈ, ગયા. અને એના, કારણે દેશને પણ પણ પાછા પડી શકે છે, આર્થિક વ્યવસ્થા મતલબ જે આર્થિક આવક છેને, એવી રીતે બધા લોકો આવી રીતે યુટ્યુબ માંથી, ફેસબુક ને, ઇન્સ્ટાગ્રામ માંથી કમાવાનું ચાલુ કરી દે તો પછી ધંધાઓ કરવાનુ, એ બધું કોણ કરે તો પછી પણ મારા પપ્પાનું એવું કેવું છે, એટલે કે નાની નાની શરૂઆત જો આપણે આપડા બાળકોને, સાચા મતલબ ટોકસું અને ટકોર કરશુ, તો એ એનામાં આગળ નહી, વધે અને આ રીતે નો ધંધામાં આગળ વધશે પણ જો આપણેે એમને જવા દઈશુ, તો એવી રિતે બધા માતા પિતા જવા દે તો પછી કોઈ નોકરી, કરવા વાળોને ધંધો કરવા વાળો કોઈ મળે જ નહી, બધા સોશયલ મીડિયા, વાપરવા વાળા
પણ ખાલી, આપે માતા પિતાને જવાથી. આપ આખી આર્થિક વ્યવસ્થા બદલાવાની હતી, એના માટે સરકાર વિચારવું જોઈએ. કે આ બધી ચેનલોથી ઓનલાઈનથ બેઠા, બેઠા આવક ગયુ બધાની ઊભી થઈ, જાયશે અને જે બધા ધંધા રોજગાર છે, બધા ખાલી થઈ જાય છે. ખેતીમાં કોઈની ખેતી વા નથી, મળતા અને કોઈ બીજુ, કોઈ મળતું નથી. તો પછી હવે, આપડી આર્થિક પરિસ્થિતિમા થોડો, ઘણ બદલાવ કરવો જ જોઈએ, ને બધુ સરકારને વિચાર જવું નથી. કે આપડે માતા પિતાને આપડે, તો માતા મહેતા એજ વિચારશે ને કે ભાઈ પરિવારને સારી, એવી આવક મળે મલબ બાળકને સારી એવી, આવક મળે તો પરિવાર આપડ સારો, આગળ ચાલે અને ભવિષ્યમા કોઈ તકલીફના પડે, આપડે તોજ વિચારવાના તે બધું સરકારને વિચારવાનુ કે આટલા ટકાના લોકો મમ મજૂરી, કરવાની કેને આમ કરવાનું આ બધું સરકારનું કામ છે. બધું આપડું કામ નથી મારા ખ્યાલથી એવું જ હોવુ, જોઈએ. તો હવે, શું કેવું છે.
હા, એ વાત તો છે. કે આ બધું જો સરકાર આવી રીતે નિર્ણય લે કે બધા બધા લોકો, એમને એમ લાસન્સ વગર કદાચ એમ જ કરી લે ઓનલાઈન લાયસન્સ તમારી જોડે તો તમે આ રીતે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો, ન તમારી ચેનલ બેન થઈ. એવું હોય, ને તો જ સારું ન ય તો લોકો પછી આમાં સોશિયલ મીડિયામાં જ આગળ વધ અને દેશ પાછળ જતો જાય, ધીરે ધીરે અને વિદેશ નુ તો આ કામ જ છે, એક રીત ઓમે એમને એ પૈસા આપે છે, આપણને આવી તો વિડીયા બનાવાના, પરંતુ એમને તો એ ફાયદો જ છે, કે જેટલું આપડે પાછા પડી એ સારુ
હા, એ તો વાત તમારી સાચી છે. એના મે ને એવું પણ હોવુ, જોઈએ, અત્યારે ઘણા એવા કારખાનાઓ છે. ફિકસ જગ્યા, એ ને આજે હો, એની અંદર કે આટલા જ લાયસન્સ આપવામાં આવશે, તો એવી રીતે આ જે એને ઓનલાઈન પ્લેટફોર્મ છે. એનામાં પણ ફિક્સ જ હોવુ, જોઈએ. કયાનાથી વધારે સિટીની, અદર વ્યક્તિઓને કામ આપવાવામાં નહી. આવે ઓનલાઈન
તો એના કારણેને ઓનલાઈન કામ ઓછું કરેને લોકો એક્ટિક્ઞ ને વઘારે કામ જેમ કરવાનું હોય છે એ વધારે કરે
હા એજ ને અને પાછું તમારે શું કેવું છે આ બાબતમાં કે સોશિયલ મીડિયા શોખ અ અને કારકિર્દી બનાવવામાં કઈ રીતે મદદ કરતું હોય છે.
એના મા થતું જ હોય છે મિસ સોશિયલ મીડિયા વિડિયો બનાવે છે શોર્ટ, ફની શોર્ટ હો ગેમિંગ ન આપડે શોખ હોય તો પછી એના શોર્ટ પણ બનાવીને કરતા હોય પછી આપડણે આપણા જીવન ની અંદર શું કરીયએ છીએ
એની અંદર બધાને બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે બધા બેજા ને બેચડતા હોય કે ગયરા સુ કરતા શું કરતા તે બધા જ બગિંગ ચેનલો કે વાએ ચલ ગ કેની અંદર બધા બ ઇન્ટરેસ્ટ હોય છે એટલે એવું જાણવા પણ વધારે માંગતા હોય તો સોશિયલ મીડિયામાં આવું બધું વધારે વાયરલ થતું હોય એના કારણે એવી રીતે પણ ચેનલ બનાવી શકાય છે ભવિષ્યમાં આપડા શોખ પૂરા થઈ શકે છે અને એ સારો એવો હોયને આવક ન સ્ત્રોત પણ બ બની શકે છે
હા તો પછી શું આપડે પેલા અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ આપડો કે પછી આપડે જે શોખ હોય એનામાં કારકિર્દી બનાવ અને અભરને શરૂ કરી દેવી જોઈએ
સ્ટાર્ટિંગમાં જેને અભ્યાસ થતો હોય તો પુરો કરો જ પડે બધાને પણ એની સાથે સાથે પછી કોલેજમાં આવ્યા પછી પણ આપણે સાથે સાથે આજે ભણતર જ એવું કરીએ કે આપડ ભવિષ્યમાં આપડો જે શોખ છે એમાં કામ આવે ન એમે મજા આપ બિઝનેસ નો એનો સારો જ રનીતે ઉપયોગ કરી શકીએ
હા એ તો છે અને તમને ખબર છે કોઈ એવું વ્યક્તિ કે જેને આવી રીતે પોતાના શોક ના કારણે તે રીલ બનાવી હોય અને ફેમસ થઈ ગયો હોય
હા એવા કેટલાય હોય છે આ આ બધા ચ ચેનલ ની અંદર છે કેટલા બધા છે નામ તો બધાને ખબર છે કું છું કે પેલા સૌરભ જોશી ને બધા છે્ લોગિંગ ચેનલ કઈ નોતુ એમના જોઈ ને અત્યારે આ બધું આટલું બધું કરી રહ્યા છે અને આગળ પણ વધી રહ્યા છે ઓકે ચલા સારું